હેલો જય શ્રી કૃષ્ણ મજામાં? હા હલો જયશ્રીકૃષ્ણ.
હા હા જયશ્રીકૃષ્ણ હા આવે છે ને અવાજ? હા. ઓકે હા બસ બસ મજામાં હો.
થઈ ગયું રસોડું પતિ ગયું?
હા રસોડાનું પતી ગયું છે. હવે અમારી ડોટર આવીને તો એ જમે છે. હા.
હમ શું બનાવ્યુ?
મેં આજે બસ બટાટાનું શાક ને રોટલી બસ બીજી કઈ નથી બનાવ્યુ. ના આજે ટિફિન નહોતું ટિફિન નહોતું આજે. એટલે અત્યારે જ બનાવીને રાખ્યું તું હા. અને મારે આજ રેવાનું છે તો મારા માટે સુકી ભાજી ને એવું થોડુંક બનાવી લીધું. અને છોકરાઓને ગ્રેવી વાળું બટેાટા નું શાક ખાવુ હતું તો એ અને રોટલી બનાવી દીધી.
હા તો આખો દિવસ એક ટાઈમે એ નહી જ કે
ના ના બે ટાઈમ ફરાર હોય અમારે હા.
અચ્છા સરસ સરસ. આ આ વિષય પર વાત ખુલી એ મેન કે કે આ મિલકત કે તમે કેટલા ભાઈઓ અહી અહિયાં અમે કેટલા ભાવિયું ને એ કે કે એ લોકો આ લોકો નો તો એમ લગે એટલે હા એમની જોડે વાત તે કે જાણ ખંખેરવા આ લોકોને તો એમ જ લાગે છે અહીંયા મશીન છાપવાની જ છે મેં તો છે જ ને બેન નાથી છે? વાત છે આપવા એ વિષય પર આપે જેમ ન જેમના માટે હેલો ને હાઈ કર્યો તું કોલ કર્યા તા.
હા.
તો એ તો બે પાંચ મિનિટ પાંત્રીસ મિનિટ વાત એમને જે હશે ને જે પેટમાં ઉમળકો કયો કે જે પેટમાં બિચરાને જે જે હશે. બધું ઠાલવ્યું ઠાલવ્યું તેટે તો થાકી ગઈ. ઘણું સાંભળતું હતી એમનો દુઃખ નો હોય ઘણી વાર આવે અને આપડા વી તર ના હોય તો ઈ આપડે જ એક બીજાને સમજી શકીએ આ લોકોને સમજી શકે.
હા હા હા હા, એ તો છે એજ હા હા.
એટલે એ લોકોને બિચારાને કેવું થયું હશે કે સાસુ હા સાસુ શાંત થઈ ગયા. હા, સાસુ દેવ થેય ગયા હા. કે તે છ મહિના પેલા એટલે સાસુ બીમાર થયા જ્યાં સુધી આ લોકા આવ્યા શાંત થઇ ગયા એટલે એમને અહ શું કેટલાય દવાખાનામાં દાખલ કર્યા બીજા ભાઈ એ કે ટલા ભાઈઓ હતા હા ચાર ભાઈઓ અને બેનને અને આ એક આ એક આ બેન ના વર હા સરસ વાત બાપરે એમ સરસ કહું કે આમ તો દુઃખદ વાત કે તો એને ઈજ હશે હમણાં તાજુ તાજુ છે ને એટલે તાજુ તાજુ ધાવ હોય એટલે
હા.
હા એક મિનિટ હા બાટલો આયો ને ગેસ નો. મમ્મી ને કહું હમ્મ. મમ્મી ગેસ છે બાટલ ફે તાજો તાજો ખાવ હશે ને તો એમના સાસુ શાંત થઈ ગયા. અને એન અને પેલે કે એમ કે ના ના તારી તો ત્યાંની આવક છે ને એટલે એના સાસુ સસરા નું બધું એના ઉપરજ.
હમ્મ, બઘું ટોટલ. તે એ લોકોને બી અમારે એટલી આવક નથી પછી દવાખાનામાં દા ખર ગયા ને આ લોકો પૂચ્યા એટલે જે ઓનું બિલ ને બધું આપે ને તે તમેજ પેહલે થી ખાવા પીવાનું રહેેવાનું મહિના ખર્ચો અમે આપીએ. એ કે એમાં એ કે મારું નામ લઈને સરસ કેતાતા બેન એમાં શું લખેલો હતું આખી ચિઠ્ઠી માં કે ચા ના સો રૂપિયા. નારિયેલ પાણીના
ઓહો.
અહીં થી અહીં થી અહ નારિયલ પાણી ના બસો
ઓહો હો.
લાગે ના. આતરું લાગે આ એના ઉપર હોય ને એને આતરું લાગે.
હા હા હા હા, એ તો છે જ ને પણ દીકરા તો બધા એ સરખા જ હોય ને. થોડું થોડું તો બધા કરવું જોઈએ ને ત.
મેં કીધું કે જો આમ આપણી. આપડું પુસ્તક ખોલવા જેવું નથી ગીત સરસ છે કે અ દુનિયામાં એટલા દુઃખો છે કે હ. મારું દુઃખ તો બો ઓછું છે. પણ ખરું કેવાય ને આખરું કેવાય.
હા, આકરું કેવાય.
મને કોઈ જમવા હ આવું ઘણા બધાને એવું છે. આવે એ લોકો મકાન ભલે હોય આપણું ને જે. કે સીધો સામાન ભરીએે કરિયાણો ભરીએ એટલે રાંધીએ.
હા.
કે એક એક વખત મને જમવાના બોલાવે. જો જમવા બોલાવે ને તો મને જ આખરું પડશે કે એ લોકો મારા ઉપર બે હજાર રૂપિયા જમાના વાપરશે. તો પછી મારો વર અમુકના સામે વીસ હજારનો ઘસાઈ જશે એના જમવા ના બોલાવે
હા હા હા, બરાબર છે એ ત્યાં શું છે કે બધો હિસાબ નય આપડે કોઈ દિવસ નથી કરતા તો. ત્યાં રેતા હોય બધો હિસાબ કરે એક એક વસ્તુનો.
પણ તા કોને એટલે મને પૂછ તો જો મને તો બધા એમજ કે નસીબ લખીને મારી મ માત્ર એ મારે બંધ રાખવાનું છે બે ટાઈમ ખોલ ખાવા માટે ખોલું હોય ખોલવાનું હા હા થાળી રેડીમેડ. મળે થારી તૈયાર મળે ઘણું તૈયાર પછી કે તમાર મકાન જ છે બાપા ઘરનું જ મકાન છે. એ લોકોક આપડ તો કેટ વાપરવા દેસે એટલે તને બે કઈક ખાવા આપે જે સમજો.
કય જે સમજય બોલવા જવું. એટલે બેન તો પણ આવે ખરું કર્યું એમ. એી જય. સો રૂપિયા નારીયલ પાણીના બસો રૂપિયા ભાગું લાગી જ. એ કે આખો પછી આ ખરચ નું લિસ્ટ લખ્યું તું એ સમજીયે કે મોટી મોટી રકમ દવાખાના ની હોય ને આપ એ અલગ વાત છે.
હા હા.
હમ.
એ તો છે. હા આકરું લાગે અમારેમ જ છે અમારે ત્રણ છે ભાઈઓ એટલે અમે બ અલગ લઈ છે એટલે મારા સાસુ ની બીજા. અને બીજા દેરી બે ઉપર નીચે બે પ્લેટ. જેવું છે એટલે એ મારીએ છીએ ને અમે થોડાક દૂર રહીીએ એનાથી. એટલે અમારે અમે રોકાાય એટલા માટે એક જ વાર અમને જમાડે બાકી કઈ હોય નહી. બાકીં આઠ દસ વર્સ બધા ખર્ચા કાઢી. બધા છેલ્લા નાના દેરના મેરેજ કરી એના છોકરાની વાળનો. એઈ બધો ખર્ચો આપી ને પછી અમે લોકો અલગ. કે હવે એમ કે એ લોકોને જવાબદારી સોંપીએ ને તો એ બધા પોતપોતાનું.
અનેમે વચ્ચે શું પણ મો.
અમે મોટા અમે મોટા છે.
હમ્મ અમારે તો જો મકાન ને આખો બનાવી દીધો છે બહ મોટું. તો બંગલો છે ત્રણ બેડરૂમમાં પર કોઈ આવતું નથી કોઈ જાતું નથી.
હા.
હમણાં જ શિયાળામાં તે ખરાબ લાગસે ઘરે તોને હ સાસુ જોડે હ એના છોકરા પંદર પેલા મોટા જેટ હ બે પણ ગયા. પેલા ઈ સુતા હતા હવે. સાસું એક લાખ આ મકાન બન્યું અડધું જોયું સસરા.
હા.
એટલે એ કે બધા કીધું કે સરસ આ. આખુ બંધાઈ ગયો હજી અમે આ્યા નો હતા. તો એ કે બધા કે તાળું ના મારે તો તાળું ના મારે્યું. ના માર્યું તો હશે વેણા દેણી જો વધારે બોલીને ઓલું. કરવા જેવ છે એલે પેલા જેટના છોકરાઓ. બે હવે પરણી ગયા અમે હમણાં જયા હતા જે છોકરાઓર દીકરીને થઈ ગયા પાંચ વર્ષ એટલે એ મોટા થઈ ગયા એટલે પેલા કે ખાલી ભણે છે દસમું ધોરણ છે બારમું ધોરણ છે. રૂમ છે કે નીચે રૂમ છે ખાલી ભણવા આરુ પછી ખાલી સૂવા આવે. હવે અહીંયા આપડે આપડા કપળ ઉપર લખયો ના હોય કે હું ગાંડી છું એમ. એવું છે એટલે. પછી ખાલી સુવા જ આવે છે અહિયાં તો હુઈ કયા નથી વાપરતી સુવા આવે ને ઊંઘ માલા જાય હવે હ અમા રોકાઈ અને હવે. તો હીટર ના ખાઈ દીધા ઉપર નીચે પેલા છ મહિના તો. ર જોઈએ કે હમણાં ચોમાસામાં જોઈએ ચાર પાંચ મહિના શિયાળ આમ જોશે નવેમ્બર. ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી હિટર નખાવી દીધા છે. ઉપર નીચે તો કે ના હા ના અહિયાં તો કોઈ નથી આવતું હજી પાછા કે કેતા. અચ્છા દિયર કેકે અહીંયા માણસો રએ જ છે એટલે માસ્ટર બેડરૂમમાં એસી છે તો બધા એસી નાખાવી ને. હોલમાં ઉપર માણસો ર જ છે મેં કીધું કે હવે હ. તો ના અને મેં કીધું મેં કીધું હમણાં સામે જવાબ આપું કે મમ્મી તો એમ કેશ કે કોઈ રેતું જ નથી ખાલી આ મસ્તર બે એમાં શું આવે છે બારેમાંસ કોઈ આવતું નથી જ મ જેટ ના છોકરા અમે નામ પડ્યું જ વ્હાઈટ હાઉસ હાજથીું તેર વર્ષ પ ના બું એટલે વ્હઇટ વ કરાય તું વાાઈટ હાઉસ સરસ નામ પયડું છે મસ્ત છે ભગવાને ખુબ ખુબ આભાર છે, બનાવી દીધું એમ
હા, હા
મે તો હવે હું પણ તો એક શબ્દ ના બોલ્યો તમે મને અહીંયા મારો રૂપ રંગ જો ને તો તમને એમ જ થાય કે આ સેમ જ બેન નહી એક અક્ષર ના નીકળે હવે દિર હમણાં જ ક તમે હમણાં લગન માંથી ગયા ત્યા આપણા વિસ્તારમાં એટલે મેં ખાલી એક વાક્ય સાંભળ્યું તો મેં મારા પતિદેવને કીધું કે ભાઈ શું કેતા હતા નાના ભાઈ તો ક તો કીધાર હવે એ તો પાછા જ વરસ બે ચાલુ થઈ જશે પછી કે અહીંયા માણસ કરીયે છે હોલમાં એસી નખાવુ ઉપર એસી નખાવુ એક રૂમ માંજ.
હા એક એક રૂમમાં કાફી છે આપડે તો જવું હોય ત્યારે જો ને
એ કેસ તો પછી ખરાબ થાય તો તો ખરાબ થઈ ગયો. પણ હું છેલ્લા કોરોના પછી હું વરષમાં દસ દિવસ એ રોકાણી નથી. દસ દિવસે વરસતા નોકાડ નથી.
હા હા ને આ બધી વસ્તુ કેમ છે જો વાપરી નહી તો ખરાબ થઇ જાય એજ ને
ના પણ વાપરે તો એસી તો એવી વસ્તુ છે. કે અહિયાં તો કોઈ આરો આરો ન ખાવી એટ મારે આ ખુબ અ વાસણ ને બધું સેટ છે ખાલી જો હમણાં સીધો ભરું ને એટલે સરસ મારે મકાન તૈયાર છે કે રેવાનું હોય ને મારે એવું છે ગેસ છે, એટલે બઉ સરસ બનાવ્યું તું ત્યાંથી બે વરસ મેં આખી બચત મોકલાવી એક પૈસો આડો અવળો ખર્ચ ના કર્યો
એજ એજ એજ ને હા અમારેમાં છે અમે અમારા ઉપર લીધેલું છે. કેમ કોઈ કઈ આપ્યું નથી ને જે એ લોકોનું નિયમ મારે સસરા નો ને એ મૂકી દીધું એ તમે બે ભાઈ વાપરો અમારે કઈ નથી જતું અમે અમારું
હા એ મૂકી દીધું અમારે તો ઇ તો દુકાન છે મકાન છે અમારે ચાર ગાડી પાર્ક થાય ને એટલો પ્લોટ છે. જૂનું મકાન કે ને એટલા દાદા દાદી નું દુકાન છે મકાન છે મકાન માં દિયર બેસે એટલે બધું સરસ છે. તો પછી મારા પતિ દેવ કે હમણાં તો બોલતી જ નથી હવે આપડે સત્સંગ સાંભળે કે આપડું આપડું પચાવીને ખાય તો આપડે કોઈને ન‌ઇ જોતુ પણ પંદર વરસ પેલા બોલતી
હા હા હા હા એજ‌એજ જ
હા તો કેકે તારે જોએ તો હું ફોન લગાડી તું કે કે મારે જોય છે, આમાં હિસાપતિ જોય છે, હિસ્સો જોઈએ છે.
એજ એજ છોડવામાં મજા છે, બ કડવામાં મજા નથી છોડી દેવું સારું અમે ઇજ રસ્તો આ ચાલીએ કે છોડી દેવું સારું તો હવે જે કરે ઇ તો પછી આપડે એટલું આટલા વર્ષ અમે લોકો બોધો ટોટલી આયપો બે દેર નુ કઈ એટલું પગારને એવું કઈ નહોતો હવે બધાને ગવરર્મેન્ટ જોબ ને સારી બધું. સેલેરી છે પણ ત્યારે બધો ખર્ચો કાઢ્યો ઈ અત્યારે નથી દેખાતું પણ અત્યારે જે નાના છોકરા ભેગા ર‌ઇ છિ ને. તો બધાને એમ કે કે જો હું એના ભેગો રહું છું આની મને રાઈખાયા મે ના નથી પાયડી. હા મમ્મી પપ્પા બેઇ છે બેઈ છે એટલે અમે લોકો મ. હા એની એની કેમ કે રાખાયા કેટલા માટે કે મારી દેરાણી આખા દિવસની જોબ કરે છે. સવારે સાડા આઠ વાગ્યા ની વચચે સાંજે પાંચ વાગ્યા સુધી હવે છોકરો નાનો છે તો રાખે. કોણ માર સાસુ. એટલે પોતાને જરૂર છે એટલે એને રાયખયા છે. તોને સાસુ આખો દિવસ બસ કામ કરી રાખે એક વાસણ વાળી આવે એ કરી જાય. કપડા નાખે મશીનમાં તો પણ રસોઈનું એના છોકરાને રાખવો ને એ તો બધું કામ હોય ને.
હમ કપાઈ જશે હો પાછો.